મજામાં તમે કેમ છો?
હું પણ સારી છું શું કરતા તા આજે.
હું બિઝનેસ વિશે વિડયોઝ જોઈ રહી હતી મને ખુબ ઇન્ટરેસ્ટ આવી ગયો છે.
વા આજકાલ ઘણા લોકો જોબ કરતા કરતા બિઝનેસ તરફ જઈ રહ્યા છે.
હા પણ મને સમજાતું નથી કે બિઝનેસ સ્ટાર્ટ કેવું રીતે કરવું.
પેલા તો આ સમજવું જોઈએ કે બિઝનેસ એટલું શું. બિઝનેસ એટલે લોકોની કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવી. અને એને બદલે પૈસા મેલાવા.
એક્ઝામ્પલ આપને.
માન કે તારા એરિયામાં સારી ચાય નથી મળતી. તુ એક સારી ચાય ની લારી શરૂ કર એમ. લોકોને સારી ચાય મળી જાય અને તને પ્રોફિટ મળે.
હમ એટલે બિઝનેસ નો બેઝ પ્રોબ્લેમ સોલ્વિંગ છે.
બિલકુલ.
પણ આઈડિયા ક્યાંથી મળે.
આઈડિયા માટે લોકોની જરૂરિયાત ઓબ્ઝર્વ કર. લોકો રોજ શું કમ્પ્લેન કરે છે શું મિશન છે શું એક્સપેન્સિવ છે આ બધું નોટ કર
એટલે માર્કેટ રિસર્ચ
હા માર્કેટ રિસર્ચ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે
હમ કમ કોમ્પિટટર એટલે
જે લોકો પહેલાથી સેમ બિઝનેસ કરે છે
અને કોમ્પિટેટર્ હોય તો બિઝનેસ નથી કરવું
ઉલટા કોમ્પિટટર હોય એટલે ડિમાન્ડ છે બસ તને કાંઈક બેટર કરવું પડે
સમજાયું
પે નાના સ્કેલ થી સ્ટાર્ટ કરવું
કેમ
કારણણ કે શુરૂઆતમાં ઘણી મિસ્ટેક થઈ
એક્ઝામ્પલ
પ્રોડક્ટ પસંદ નથી આવતો પ્રાઇસિંગ રોંગ હોય માર્કેટિંગ વીક હોય
એટલે પેલા ટેસ્ટ કરવું જોઈ
એક્ઝાક્ટલી
હમ પૈસા કેટલા જો હોય બિઝનેસ માટે
બિઝનેસ પર ડિપેન્ડ કરે કે કેટલાક બિઝનેસ પાંચ હજાર રૂપિયા થી પણ શરરૂ થઈ શકે
સીરયસલી
હા ઓનલાઈન રીસેલિંગ સોશલ મીડિયા મેનેજમેન્ટ ટ્યુશન ક્લાસીસ વગેરે
તો મોટા ઇન્વેસ્ટમેન્ટ વગર પણ બિઝનેસ થઈ શકે
હા બિલકુલ
અ માર્કેટિંગ કેટલી ઇમ્પોર્ટન્ટ છે
બિઝનેસમાં માર્કેટિંગ ઓક્સિજન જેવી છે
એટલે
પ્રોડક્ટ કેમ જેટલો સારો જેટલો સારો હોય પણ લોકોને ખબર જ નથી હોય કે સેલ નથી થવાની એમ
માર્કેટિંગના બેસ્ટ મેથડ્સ કયા
સોશિયલ મીડિયા વટસઅપા ન્સ્ટાગ્રામ ફેસબુક રેફરલ માર્્કેટિંગ
હમ ઇન્સ્ટાગ્રામ બિઝનેસ માં હેલ્પ કરે
બઉ જ કરે આજે ઘણા બિઝનેસ ઇન્સ્ટાગ્રામ થી ચાલે છે
કસ્ટમર સાથે કેવું બિહેવિયર રાખવું
રિસ્પેક રિસ્પેક્ટફુલ અને હોનેસ્ટ
જો કસ્ટમર ખોટો હોય તો
તો પણ કામ રહેવું જોઈ બિઝનેસમાં પેશન્સ જરૂરી છે
ઓકે પ્રોફિટ ક્યારે આવવા લાગ્યો
કોઈ ફિક્સ નથી કેટલાક બિઝનેસ પહેલા મહિનાથી પ્રોફિટ આપે, કેટલાકને એક વર્ષ પણ લાગે.
તો પેશન્સ બઉ ઇમ્પોર્ટન્ટ છે નઈ.
હા, બિલકુલ.
બ્રાન્ડિંગ શું છે
બ્રાન્ડિંગ એટલે લોકો તારી કંપની ને કઈ રીતે યાદ રાખે એમ
એક્ઝામ્પલ
કલર નામ ક્વલિટી કસ્ટમર એક્સપીરિયન્સ
તો નામ પણ ઇમ્પોર્ટન્ટ છે.
હા, ખુબ ઇમ્પોર્ટન્ટ છે.
ટીમ ક્યારે હાયર કરવી?
જ્યારે કામ એટલું વધી જાય કે એકલા હેન્ડલ નથી થતું.
બધા એમ કઈ સારા મળે.
ના, એટલે હાયરિંગ કેરફુલી કરવી જોઈએ.
અમ, બિઝનેસમાં સૌથી મોટી મિસ્ટેક કઈ?
પ્લાનિંગ વગર સ્ટાર્ટ કરવું.
અને બીજી?
પૈસાનો પ્રોપર હિસાબ ના રાખવો.
અકાઉન્ટિંગ પણ જરૂરી છે?
હા, બઉ જરૂરી.
મને અકાઉન્ટિંગ બોરિંગ લાગે.
પણ બિઝનેસ બચાવવા માટે અકાઉન્ટિંગ મસ્ટ છે.
હમ્મ, અને કસ્ટમર ફીડબેક લેવું જોઈએ?
હંમેશા.
નેગેટિવ ફીડબેક મળે તો?
પૂરું કરવાનું.
સક્સેસફુલ બિઝનેસમેનની ક્વોલિટી કઈ હોય?
ડિસિપ્લીન, કન્સિસ્ટન્સી, કોન્ફિડેન્સ અને લર્નિંગ એટીટ્યુડ.
ફેલિયર આવે તો?
ફેલિયર બિઝનેસનો પાર્ટ છે.
લોકો હસે તો?
લોકો તો હંમેશા કઈ ને કઈ કેશે જ.
સાચી વાત.
હમ્મ, તું ફોકસ તારા ગોલ પર રાખ.
ઓનલાઈન બિઝનેસ બેટર કે ઓફલાઈન?
બંનેના પોતાના એડવાન્ટેજ છે.
ઓનલાઈનમાં શું ફાયદો?
ઓછો ખર્ચ અને વધારે રીચ.
અને ઓફલાઈનમાં?
ડાયરેક્ટ કસ્ટમર ટ્રસ્ટ.
આજે એઆઈ પણ બિઝનેસમાં હેલ્પ કરે છે નઈ.
હા. કોન્ટેન્ટ ક્રિએશન, માર્કેટિંગ, કસ્ટમર સપોર્ટ બધામાં જ.
હમ્મ, અને ફ્યુચરમાં કયા બિઝનેસ ટ્રેન્ડસ હશે?
એઆઈ, ડિજિટલ સર્વિસેસ, ઈ-કોમર્સ, એજ્યુકેશન અને હેલ્થ સેક્ટર.
બિઝનેસ કરતા કરતા મોટિવેશન કેમ મેન્ટેન કરવું?
ડેલી ગોલ રાખ, લાખ પ્ર અ પ્રોગ્રેસ ટ્રેક કર અને સક્સેસફુલ લોકોની સ્ટોરીઝ વાંચ.
તને લાગે છે હું બિઝનેસ કરી શકું?
કેમ નઈ? દરેક સક્સેસફુલ બિઝનેસમેન એક દિવસ બિગિનર જ હોય.
હમ્મ, આ લાઈન મને ખુબ ગમી.
યાદ રાખ, બિઝનેસ માં પૈસા કરતાં પણ વધારે ઈમ્પોર્ટન્ટ વેલ્યુ ક્રિએટ કરવી છે.
એટલે પૈસા ઓટોમેટિકલી ફોલો કરે.
લોંગ ટર્મમાં હા
હું આજથી જ આઈડિયાઝ નોટ કરવાનું સ્ટાર્ટ કરીશ.
ગ્રેટ અને એક નોટબુક બિઝનેસ માટે ડેડિકેટ કર
હમ્મ ગુડ આઈડિયા
સપના મોટા રાખ પણ શરૂઆત નાની કર
વાહ આ પણ લાઈન મસ્ત છે.
બિઝનેસ એક જર્ની છે રેસ નથી.
હમ્મ આજે તારી સાથે વાત કરીને મને ખુબ કોન્ફિડન્સ આવ્યો.
હમ્મ બસ એક્શન લેવાનું બાકી છે.
થેન્ક યુ.
વેલકમ. આગળની વાતમાં આપણે બેઝ સોરી પછી તું હું બિઝનેસ વિશે ઘણું વિચારી રહ્યો હતો.
હમ્મ પણ મને એક સવાલ હતો બિઝનેસ સ્ટાર્ટ કરતા પેલા બિઝનેસ પ્લાન બનાવવું જોઈએ
ચોક્કસ બિઝનેસ પ્લાન વગર બિઝનેસ કરવું એટલે મેપ વગર મુસાફરી કરવું.
બિઝનેસ પ્લાનમાં શું લખવું
પ્રોડક્ટ શું છે કસ્ટમર કોણ છે કેટલો ખર્ચ થશે કેટલી ઇન્કમની એક્સપેક્ટેશન છે. માર્કેટિંગ કેવી રીતે કરવાની છે આ બધું.
બધું લખી ને ક્લેરિટી આવી જાય ને
બિલકુલ ક્લેરિટી કોન્ફિડન્સ આપને આપે છે.
ઘણા લોકો બિઝનેસ કરતા કરતા લોન પણ લે છે.
હા પણ શરૂઆતમાં પોસિબલ હોય તો ઓછા પૈસાથી સ્ટાર્ટ કરાવાય.
કેમ
કારણ કે પ્રેશર ઓછો રહે ને
હમ મને લાગે છે કે મોટા પૈસા હોય તો જ બિઝનેસ થઈ શકે.
આ એક મિથ છે. ઘણા સક્સેસફુલ બિઝનેસ ઝીરોથી સ્ટાર્ટ થાય છે થાય છે.
તો મેન ફોકસ પૈસા પર નહી પણ આઈડિયા પર હોવું જોઈએ.
હા જે વિચાર્યું હોય એને રિયાલિટીમાં કન્વર્ટ કરવું.
આજ જગ્યાએ ઘણા લોકો અટકી જતા હોય ને
એક્ઝેક્ટલી ઘણા લોકો આઈડિયા સુધી પોહોંચે છે એક્શન સુધી નથી પહોંચતા.
હમ્મ. તારી સાથે વાત કરીને મને બધું ખુબ જાણવા મળ્યું થેન્ક યુ.
મને પણ ચલોો હું મૂકું પછી વાત કરીએ.
હા બાય
હમ્મ બાય